અવાજ અવાજ
હા આવે છે.
હા બોલો બોલો શું કરો છો?
હ ઇન્સ્ટાગ્રામ જોઉ છું.
મારી જમ. થોડું કામ ટાઈમ મળે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવાનું ચાલુ
લા ખતરનાક જ છે. કે હું કેયુ જાત કરુને ગૂગલ પર કે ક્યાં બી. બોલો તરત ઇન્સ્ટાગ્રામમાં આવી જાય છે.
આરામાં તો અત્યારે એઆઈ થી બને એટલી બધી રીલ્સ આવે છે. એ પણ અહ અજીબ જ હોય છે એકદમ. અલગ જ હ અરે રસમલાઈ ના મરચું આવે ને લીલું એ બંને ના લગ્ન થશે બાઈક અને એકટીવા નો લગ્ન કરે બરા મારામાં બઉુ ચબ્બર ચબ્બર આવ કોમેડી આવે છે.
હ ઓકે.
બહું ખતરનાક બનાવે લોકો
એ અત્યારે એ એઆઈ શીખવું જોઈએ.
હા શ શું તો જોઈયા પણ આપડે સોળ
એનું કોશ કરેલું ઓછા માં ઓનલાઇન
હ સારું કેહેવાય પણ અત્યારે બધું સો હા સોર્સ સોછા મળે છે.
એ બી શીખવું હોય ને તો સોર્સ બધા બઉ પ ને આવેલ શોધવા પડે કઈ બી શીખવા
હા. એ વાત એ સાચી.
અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ છે. આ સ્પેશિય લઇટિંગમાં છે ને. એ લોકોને તો વધારે જ
બહું જ હ પણ હવે શું કર્યું એઆઈ
હ છે, બોલો બોલો.
એઆઈ એઆઈ પોતે આપણને શીખવાડે છે કે એઆઈ કેમનું વાપરવાનું
સાચી વાત છે. હમ હમ હમ
અને આપડે પોતે એઆઈ એ આઈ ને બધું શીખવાડીએ પણ છે આપડે આ બધું કરીએ છે. એ એના શીખવા શીખવા માટે જ કરીએ છ એમ
હમ ઇવન એને આપ ટમ ખ રટ ક મતલબ ત બ લ
હ સેમ હું પડ હ. પણ એજ કરું છું.
ક પૂ હોય ને પેલો તે છે ને મારે હવે જોઓ ઘરમાં છે ને તું મને સબજ ના ન હમ. મ મ કેને લવાનું તો હું એ પ્રમાણે લઈ આવું પછી ઘરે આવી ને તો એવ જ નીકળે કેયાર આવું. એવું થાય તો એકર મ કે સ લેવા મોકલ્યો છે મને હવે ઘરે આવ્યા ત આબ મતલબ ગ ચદ તો મને અમે પૂછવાનું કઈ ગયું કે કેટલું જોયા હા તો પછી ક સલાલેકમ ચોલી ક્યા બ તો ત્યાં જ્યા કોણ પૂછે તોમે બીઆઈ કરી કે છે તો કેલો રસલે જમાં
કેટલું છે.
અને વા વાળકીધી ગણીને કીધું તરા કેપર પસંદ કરા એ વા બી આટલો રસ્તો
વાહ હા હારું ઓહો આ સારું થયું કે આપડે આવું શીખી ગયા છે ન તો તો પાછા ઘરે આવી મમ્મીને પૂછીય
છે એવું નહી બટ સમટાઈમ્સ ખબસે હવે કઈક વસ્તુ આવડ થોભી જાતે કરવા‌નો કંટાળો આવે એટલે શું થાય પેલું આવતું હોય ને આપડું આપડી સ્રોંગ ના હોય કે ભૂલી જ તમે જો એની પ્રેક્ટિસ ના કરો તો હવે પ્રેકિસ ક્યારે કરો તમે જાતે જાતે કરો અને જાતે તો તમે કરો નાઈ
તમારો અવાજ બો કપાય છે.
હલો.
હા બોલો બોલો.
હા. રેડીમેડ મળે એટલે જાતે કોઈ
હા.
બોઉ જ ઇન્સ્ટાગ્રામ ની નાની નાની રીલ્સ જોઈએ ને જે શ ના ટૂકી ત્રીસ સેકન્ડ ની ચાલીસ સેકન્ડ ની સાહીઠ સેકન્ડ ની એ એ નાની નાની બોજ એ બહુ જ અસર કરે આપડા મગજ પર ધીમે ધીમે આપડું મગ મગજ આમ ધીમું પડી જાય વિચારવામાં કામ કરવામાં બધામાં
સાચી વાત છે આપ વિચાર શક્તિ છે ને
હા એના એના એમાં ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને યુટ્યુબ ના શોર્ટ છે એના કરતા સારું છે કે તમે કોઈ લાંબુ મવી કે એક બે કલાકનો વિડીયો છે કા તો પોડકાસ્ટ છે કા તો સિરીઝ છે એવું કઈક લાબુ મા વિડિયો જોવો ને હા કઈ શીખવા મળે અને તમારું મગજ અ કામ કરતું સરખું કામ કરતું. પૂરે
હમ.
પેલામાં નાના નાના વિડીયોમાં આપડું મગજ બહુ ઠંડુ પડી જાય ને કા ધીમું પડી જાય. બધા જ કામમાં વિચારવા આમાં બીજા બધા કામ પછી વા ચ બેસે તો કોઈ યાદ જ ના ર માર જેવી ને તો જરા યાદ ના
યાદ તો નહી તું વાચે ભૂલી જવાય આપે બીજા યાદ હોય પછી ભૂલી જવાય બો
હા હા પેલા કેવું હતું આપડે સ્કૂલમાં હોઈએ ને હા હા હું એજ કતી તું કે સ્કૂલમાં હતા ત્યારે આપણે થોડું ઘણું ધ્યાન આપે ને સમજે ને ત્યારે યાદ રહેતું હતું હજી અમુક વાર એ. ચાલ એ કોઈ ખો આપે આપણને તો આપણને યાદ આવી જતું કે હા આ હતું હવે તો કશું યાદ
હમમ એતો આ આજુ છે ને પછી તમે આડ થય જાવો આડસુ અડસાઈ
હા. બધા કે છે કે એ અ બધા કે છે એ આઈ બધાને નોકરી ખાઈ ખઈ જશે અને પોતે એ આઈને શીખવાડે છે બધું. જે લોકો કે છે ને કે એ આઈ આપડી નોકરી જડ લ લઈ જસે એ એ લોકો પોતે અ એઆઈ નો બધું છે. પાડસ.
સાચી વાત છે. જો એમાં છે એવું કે એઆઈ તો છે જ. એ આઈ તો ક્થે ની જવાનું. વધશે તો તો વધવાનું છે મતલબ યુઝ ડે બાય ડે એનું કય ઓછુ નહી થવાનું.
હા.
હવે તમે કે ચાઈના લઈ લો કે કોઈ બી એ બધી બી છે ટેકનોલોજી કરતા લોકો ખબર છે ને આગળ છે રાઈટ તો ત્યાં એ બી નથી કે મેન વસ્તુ શું છે કે પોપ્યુલેશન બો છે ને. એટલે પછી હજુ ઘણા બધા થાય. એવરિ યર અને પછી વેકેન્સીસ બધી ઓછી હોય. જગ્યાઓતી હોય તો અગસ છે કે. દસ જણા ને મળે. સો જણા માંથી અને બીજા નીવડા બેસી દે ખાલી કેમ કે માનસો બહુ વધી ગયા છે ઇન્ડિયામાં પબ્લિક બો છે.
બોવ જ
એટલે અને બીજી વસ્તુ કે એઆઈ થી હા જોબ જાય જ બટ હજુ બી કેટલા બધા એવા રુલ્સ છે કે મતલબ લોકો જોબ જય ડેવલોપમેન્ટ માં અને બધું મુસ થાય છે. જેવી એ કરે. હોય એમાં તો જરૂ પડે જ કો વર્ષ એ ની જરૂર તો પડશે આગળ જતા બી બટ ખાલી એટલું બદલા હ દી ભાઈડે એ નવ ન ને
કઈ દિવસ ઓછું પડશેને ગમે એટલું શીખો ને એની જગ્યાએ બીજું નવું શીખ
તમે કડકારી કરીને કેધું ત લો દરિયો
શું હા હા હા.
એમાંથી તમે કે ટેકનોલોજીન કરો.
હા હા હા.
રીટ તો હવે કેવું થ જો મ પછી બી તમને અલગ પ્રે ગયો હવે આમાં કોઈ બી ટેકનોલોજી યુ કરીને વક કરવાનું છે તે તમે નથી કર હ તમે એ તો તમા પડ
હા
પછી કામ કરવું પડશે
સાાચી વા સાચી વાત એકદમ સાચી વાત
અત્યારે પોતે ખાલી મનેજો સી અમે કેટલું બધું ભણ્યા એચટીએમએલ સીએસએસ શી શાર્પ ડોટનેટ? આવશે પાયથન આવશે . . . તો બધામાં માસ્ટરી તો ના હોયે તો
હા અ એ તો કરવું જ પડે અને આમાં કેવું છે કે દિવસે દિવસે જે આપડે નક્કી કરય ને કે આ ભણી એમાંય દિવસે દિવસે વધતું જાય ક્યાં બીજું છે. એમાં બીજું બધું ઉમેરાશે હજુ તો નવું નવ શીખવું જ પડશે. હા.
તો . .
હા હા.
અત્યારે એક્સેલ લર્ન કરવુ હોય એક્સેલ હોય વાયથન હોય આનું કોમ્બિનેશન થાય ને તને સારું એ જો તમને એટલું આવડતું હોય ને તો. તો એ લર્ન કરવાનું હું વિચારું છું આઈ મીન આવડે છે બટ પા કે રિવાઈઝ કરવાનું તો હવે એકસેલથી . . .
અમ્મ. અમ્મ મારે કામ આ ગયું છે તમને પછી
અ અ હા હા. ને પછી પછી
બાય.
તો